જે ચિકન
જય શ્રી કૃષ્ણ મજામાં કેમ છો.
બસ મજા.
હમ્મ, કેમ છો ભાભી?
બસ મજામાં આવો.
હા હા સુ રસોડુપતિ ગયુ? હા એ તો ક્યાર ને ખાઈ લીધા પતી ગયું રસોડું, તમારું રસોણું પતી ગયું?
અમારૂ પતિ ગયું હો, અમે ઓકે કર
અચ્છા વોકે કરલી વો
પચાવી લીધી, આ કરી લીધી આ સાતમો કોલ છે મારો.
હા કેતા તા પણ તો ઉપર? વોક કરતા જઓ વાતો કરતા જા એમ?
હા વાત તો કરતો જા એક
હા પણ આમ સ્પીકરમાં આવે છે તમને કાન ઉપર રાખો છો?
કાન ઉપર રાખી છે, સ્પીકર મા નથી રાયખા.
હા અને તો ભાઈ ને પાછું જવાનું હોયને દુકાને?
હા ભાઈ ને તો જવાનું અગિયાર વાગે આવશે હવે.
દુકાન ટાઈમ અગિયાર વાગાનો સમય?
અગિયાર વગનો સમય હા.
તો રોજ એમ ની હોય આ ફરજમાં?
હા રોજ એમને જોયો હવે પેલા મોટા ભાઈ બંધ કરતા હતા હવે તો નાના સિરિયલ નો ગણેશ કાર્તિકે સિરિયલ આવતું ને વચમાં. એને નિયમ કરી લીધો આઠ વાગે આવવાનું એટલે આઠ વાગે જમીન જાતા પછ દુકાન જતા. પછી હવે મોટા ભાઈ બે જતા ઘરે સાડા આઠ નવ વાગી પછી આવતા નઈ હવે. હવે એને લોકો ને રોટલી થઈ ગયુ બનતા.
તો નજીક છે કે જ્યાં? અને સવારે કેટલા વાગે જવાનું?
સવાર ના વેલા એ એજ જાય સાત વાગ
ખોલો.
પોણા સાત સાત હા ખુલી જ જાય. છ વાગે ઉઠીન અડધી પોણી કલાક તૈયાર થવામાં લાગે પોણા ભાગે નીકળી જાય. ચલ રાતના અહિયાં આવે અગિયાર વાગે બાર વાગ્યા સુધી ટી વી જુએ.
તો તો કેટલો સમય મળે સુવાનો? પાંચ કલાક, છ કલાક. તમે જાગો ને બાર વાગ્યા સુધી?
મારે એમજ હોય બારવાગે સુઈ ને. એ બાર વાગે નીચે બેસવું પડે પારાને ટી વી બંધ કરાવવી પડે બંધ કરો બંધ કરો. નહિતર તો તો સાડા બાર એક વાર થઇ જાય.
આ ટી વી તો એ જ વસ્તુ છે ને ના ટી વી શું આખે દીખા કેલા એટલે એમ થાય કે ફોન ફેરવીએ કે ટી વી ફેરવીએ.
હા ટી વી નો તો બઉ શોખ એ લોકોને.
તો શું જોવે સિરિયલ નાટક?
હા, સીરેલ સીરેલ
હમણાં એ ભગવાનની સીરિયલો આવે છે ને એટલે રિપીટ બાર વાગેને સાડા અગિયાર વાગે એ પછી થાય છે એટલે ઈ જોઈને સુવે. હમણાં વીર હનુમાન હતું પેલા હા જાવું પડેને. હમણા હસ્તિતીનાપુર કે વીર આવે છે ને સિરિયલ ઈ જોવે હસ્તીનાપુ.
હમ્મ હા, નહી તો બપોરે શું વાનું તમને?
બપોરના અમે થોડી વાર સુઈ જાય એ લોકો ન સુવે એ લોકો ની નીંદ ઓછી, નિંદર પહેલેથી ઓછી બાર વાગે આવે
દિવસ
સાડા, હા નઈ દિવસ ના નહી થોડી વાર એટલે તીથલ આંખ બંધ કરીને પડ્યા રે આવે તો ટીવી જોવે થોડી વાર ખાતા ના ઉપર ના જ નીચે આવાજ જો એટલે આખો બંધ કરીને સુઈ જાય બે વાગે સીધા કંન્ટિન્યુસ બાર વાગ્યા સુધી છ કલાક ની નીંદર તો તે ઓહો થઈ જાય અમાર
પછી રવિવાર નું કાલ નો કો હોય સમય
રવિવારે ઈ છે અહિયાં તો બધા દિવસ ભગવાના ઈજ
અમે જે આવ્યા તા કોવિડ પેલા બે હાજાર અઢારમાં ઈ સેમ દુકાન હુ બીજુ
હા, સેમ, સેમ
હમ
ઇજ દુકાન છે આ
હમ
પણ મોટા ભાઈ ને હમણાં બેસવાનું ઓછું છે દસ વાગે તો આવે દુકાને બપોરના બે વાગે વયા જાય તો વરી સાંજે છ વાગે આવે બહુ ઓછું બેસેે છે, એ લોકોના ભાભી ની પાછળ ચીક નથી રહેતા એટલે એની પાછળ જ હોય. દવાખાને જવાનું આજે્યાં જવાનું આજે અ્યાં જવાનું.
બે થી છ એટલે તો.
હા એટલે એટલે બપોર નાઈ સુઈ જઈને જમીને.
પણ ગરમી નો દિવસ તો લાંબો ને.
હા લાંબ.
એટલે ત્યાં થોડી આપડણે એસી બેસી હોય ત્યાં દુકાને નાના ભાઈ જાય તો.
હા. એ લોકો નીંદર વધારે એટલે. હા નાના ભાઈન નથી મોટા ભાઈ ન ની અંદર વધારે. એ તો બપોરને નિંદ રાતેભી ખીંચ લે એમ.
બે વાગે જાય એટલે અઢી વાગ સુધી જમી લે ને અઢી વાગ.
મારી ઊંઘ ની નજર લાગી ગઈ સાચું એક વરસ ની નજર લાગી. જે વખતે સગાઈ પતાવીને ગઈ ત્યાંની નજર લાગે.
હા નથી આવતી એમને?
હા, અમારે નીંદર પૂરીઈએ જરાક નીંદર ઓછી થાય અમે છ વાગે ઉઠીયએ એટલે પછી નીંદરમાં જ ફર સવારના ચાય પાણી બધી નીંદ્રમાં જ થતી હોય.
પાણીની બોટલો દસ બાર દસ અગિયાર બોટલો હોય દુકાન ની સવાર ન ભરવાનું. લાઈન કરીને કીચનઠા ઉપર રાખી દે. ભરી લે નીંદર માં જ ભરે અડધું બોટલ માં જાય અડધું નીચે ઢોળાય.
કોનું ક્યો તમારું કયો?
અમારું આ.
ના ના એટલે હું તો પછી, હા ના હું તો રાખ નામ સુતિ ક્યારેક ક્ય્યારેક કેમ રીતે. તો પછી દિવસમાં આવી જતી ઊંઘ મને આ છેલ્લા એક વરષથી તો ના આવે. રાત નહી ઓલી બિલ્ડીંગ ના હોય આખા ખુલી.
હા
બિલાડી ના પછી પતિદેવને એમ લાગે કે તું તો દિવસે ખેંચી લઈશ મે કેવું તમારા બધાની નજર લાગી છે અમારા માળ ઉપર. બધ એકબીજા ને ક્યા આ વખતે બોલો જે નીચે બોલો જે બિલ્ડિંગ સંભાળવા વાળા. ભાઈ હોય ને.
હા.
પટ્ટાવાળા તો નથી પટ્ટાવાળા કયો કે જે હમણાં જ હમણાં જ આ બધા નુ વેકેશન પડી ગયું રજાઓ પડી ગય બે દિવસ તો. એની ધ્યાન તો હશે આ બે નુ. દિવસે સુું અમારે બધા ને ત્યાં લગભગ કેવું એમ. પણ મારું તો વાઈફાઈ બંધ હોય એટલે અગિયાર થી એક કે સાડા દસ થી બાર એમ. જે દોઢ કલાક મળે બે કલાક રાતની તો છ કલાકની ઉગ હોય. રાત્રે બહુ વેલું છ ચાલીસ રસોઈ ટિફિન તૈયાર નાસ્તો તૈયાર. બધુ તૈયાર.
હા.
સવારે વહેલુ ઉઠવાનું.
અમારે તોબાર વાગે. સવારનુંને છ વાગે ઉઠવાનું પછી વારી બપોરેંદ નીંદા આટલી ન હોય. અડધી કલાક કલાક નીચ
કે પતિને એવું કે કે તું દિવસ ના સુઈ જમે કે તો હવે બધાની નજર લાગી તો પટા વાળો ભાઈ છે ને એ કે. એ કે આ તો નીંદર ની ગુડિયા છે.
હા.
હા એટલું સરસ હિન્દી માં બોલ્યો ને મીઠું મીઠું મીઠું. તો મેં તો ટોકયો નહી બાજુ વાળા બેનને કીધું ગુજરાતી જો સારું હવે છું તો નહી પણ હવે બદનામ કરે છે તો પછી હાલશે તો પછી થઈ જાવ. હ હમણાં એક વરષ થી હું ખેંચાઈ ગઈ ચોરાઈ ગઈ
તા હા હમ હમ.
રાતની તો ઉમેય જ તમ છોકરાઓની સાથે શુક્રવાર જવાને એટલે ગુરુવારે સમય પરત શુંવાનુ સમય પરજ ઉઠવાનું આ ને કે કોઈ રાતના ગુરુવારે મતલબ અ. અઠવાડિયા ન વીકેન્ડ કહીયે જો અવા તમારે કેમ શનિવાર રાતો હોય અમારે ગુરુવાર તો કે ગુરુવારે કોઈ સાડા દસે સુઈ જાય એમ કે.
હા.
તોમે પપ્પા સુઈ ગયા અ. હાલો હું સુું આ પછી બિચારો વાર્તાની ચોપડી અંદર લઈએ
હા.
પછી મોટું ચલાવીને આવે હર ગુરુવાર કે ગુરુવારે કોઈ દસ સાડા દસ સુઈ જાય એમ
હા
ગુરુવારે તો અ અહિયાં કેમ શનિવારે ઘણા માણસો રાજા છે શોખીન માણસો કે કાલે રજા છે રજા છે ટીવી કે ઘર માંથી બહાર કે રખાડમાં એમ હોય ને એમ.
હા.
અમારે ત્યાં ગુરુવાર ગુરુવાર રાજા માણસ કે કાલ રજા જ છે ને.
હા
કાલે રજા જ છે ને શુક્રવાર ની એમ રાજા માણસે
પૂરો દિવસ શું જ છે ઘરમાં જ હોય-
ક્યારેક ક, શુક્રવારે જઈએ ક્યાંક પણ આમ ગરમીના, આઠ મહિના ઓછો આઠ મહિના આખરી ગરમે માંર પાંચ મહિના ઠંડુ વાતાવરણ હોય નોર્મલ ઠંડુ એટલે ત્યાં અમાર શિયાળો એવો જાય કે રાઉન્ડ મારવા કેમ
હા. પછી બાર જ જમી આવતા હશો ને એમ સવ. હા પછી બાર થી જ જમવાનું કરવાનું હશે ને,
ના જમવાનું અમારો બાર હોઈ
ઓછુ એમ,
હા ઓછું દર શુક્રવાર બાર જમવાનું એવું કઈ જરૂરી નહી શુક્રવાર સાંજે બાંધેલું પુલાવ મહિનામાં એક શુક્રવાર, ચઈએ તો એ નહી ફરજિયાત.
હા હા હા
એ લોકો તો આ લોકો તો ટાઈમ કાઢે મારા જેવી તો છ વાગે સાંજે નું જમી ને હું તો જમી લઉં ની રાહ જો મળે તો આજુબાજુલા વાલું આમંત્રણ આપે તો હાથ પગ જોડી જાય મને આજે તું જમતી નહી? તો, મેં કીધું તમે બધા સાડા આઠ નો ટાઈમ નથી કરશો પછી હાલ ચાલતા પોણા નવે ગાડી સ્ટાર્ટ થશે, પછી હોટેલ રેસ્ટોરન્ટમાં પહોંચું તો સવા નવ થશે. પછી ઓર્ડર આપશું ત્યાં તો મ ઉપર પહોંચી ગઈ.
હા. હમ્મ.
હું સવારે દસ વાગે જમું.
સવારે દસ વાગે ને?
હમ્મ, એટલે જમુ નાસ્તો કરું નવ વાગે, દસ વાગે
હા.
પછી સાંજે છ તો બઉ થઈ ગયા.
હા. પછી રાતના કાઈ ભૂક
નઈ ભૂખના લાગે ને પછી સવારે પાછો હુમલો થાય ને સીધો અટેક થાય ને?
હા.
હમ્મ, સવારે પછી ભૂખ લાગે. અહિયાં તો એ નથી લાગતી કઈ કામ નથી તો.
હા.
અયા કઈ કામ નથી રાજા માણસ હાથમાં થાળી મળે. તો એ માણસો ને ઉતરે હાથમાં થાળે અમને ઉતરતી નથી. તો ભૂખ તો લાગતી જ નથી આ એક ટાઈમ તો માંડ માંડ જમું છું, એમ.
હા.
હા.
હમ્મ, હમ્મ.
હમ્મ, આજે જે મેં બપોરે જમી લી તો અઢી-ત્રણ વાગે બસ બઉ થઈ ગયું.
હા.
અમના કે ચાખ દાળ-ભાત શાક અવે આજે લીધા ને તો નથી લેતી એમ આજે લીધા એ લોકો આ કેવું? મોટાબેન કે મેં તમારી જોડે જમ્યું અઢી-ત્રણ વાગે, મેં કીધું કે કામ કર્યું નથી એટલે
હા હમ્મ હમ્મ.
હમ્મ
હા બેઠા-બેઠા ઓમે ભૂખ નો લાગે ઘરમાં ક્યાં રૂટીન થઈ ગયું ને? ટાઈમ ટેબલ એમ હહ
કામ હોય, દોડા-દોડી હોય, કામ બધું હાથે જ કરવાનું. અને બહારનું બધું અવરો-જવરો ક્યાંય આવા જાવાનું. હવે પોચીસને પંદર ઓગસ્ટ આવશે એટલે આપણી માતૃભાષાનો ડાન્સનો દિવસ આવી જશે. બધા પોતપોતાની માતૃભાષામાં જે નૃત્ય કરશે.
હા હા.
તો આ વખતેની તૈયારી જ, કાલે મારે હવે એ ગીત જમા કરાવાનું છે ઉપર.
હા
અને ત્રીસ તારીખે તો પેલું અ ટ્રાયલ છે રિહર્સલ છે. તો બધા કે છે, કે કેવી રીતે કરી લેશો મે કીધું હવે બધા પોચો અને ઓગસ્ટનો મહિનો એવો હોય બધા જૂન જુલાઈથી માન આવે કોઈ છ ઓગસ્ટ આવે, કોઈ બે ઓગસ્ટ આવે.
હા
એટલે હવે જઈને જરાય ટાઈમ નઈ હોય છે. હવે પંદર ઓગસ્ટ રાત પડશે તો શ્વાસ લેવાશે. એવી દોડા
હા તમારા આજુબાજુના એજ બધા હશે ને?
ના આજુબાજુના નહીં આપડા માતૃભાષા વાળા આમાં બધા.
માતૃભાષાવાળા એમને? હહ
આપણી માતૃભાષાવાળા.
અચ્છા હહ.
તો મારી ઉપર એક બેન હતા ઈ જ બધું જવાબદારી સંભાળી લે તો ઈ બેન છ મહિનાથી હજી દીકરાનું એડમિશન લીધું છે. છ મહિનાથી નથ લીધું એમ તો દોઢ વર્ષથી લીધું હા પણ છ મહિનાથી અહીંયા આવી ગયા છે. તો કે હજી વાર છે તો ઈ બેન બધું સંભાળી લે પછી મારે થોડું નાનું મોટું જ જોવાનું હોય. પૂરી જવાબદારી